હા હા આવે છે મારી આવે છે તમને અવાજ
હા ચોક્કસ
શું કરો છો.
બસ સારું છે આપડે એવું કરીએ કે ટોપિક લઈએ ટોપિક ઉપર કરીએ એટલે સરખી રીતે વાત થાય ઘડીકમાં વાાત પતી જશે ખબર નહી પડે.
હા હા તમે કહો.
તો ટોપિક આ ટોપિક તમને કહું કે આપડે ઇલેક્ટ્રિક કાર સારી કે પેટ્રોલ વાળી કે કાર કે બાઈક જે છે કે બધું.
મીન્સ આ ઇલેક્ટ્રિક આ બધાની કહો છો તમે.
ચલાવીએ છેી સ્કૂટી આવે કે હોંડા કે ફોર વ્લ
તમને શું ગમે છે
એટલે આમ જોવા જઈએ તો બંને અલગ અલગ બેનિફિટ બેનિફિટ તો નહીં પણ ફાયદાઓ છે અલગ અલગ કે ઇલેક્ટ્રિક કાર હોય તેમાં તો પહેલી વાત તો એ જ છે કે પેટ્રોલ ડીઝલમાં પેટ્રોલ ની બગડે અને પ્રદૂષણ થાય જય્યારે ઇલેક્ટ્રિક કાર ચલાવીય ત્યારે એ ન થાય તમારે લે લેક્ટ્રસિટી ન યુઝ થયે લેક્ટ્રિસિટી આપણે ઘરોરમાં જનરેલી તો ઘરે ઘરે સોલાર પેનલ આવી ગ છે એટલે એના માધ્યમથી આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી લઈ જાય છે
હાલ પેટ્રોલ પણ કેટલું મતલબ વધી ગયું છે
મોંઘું થઈ ગયું છે એટલે એ પાછું અંદર થી જમીન માંથી ખોદી ખોદી ને કાઢે છે એટલે ને ખોદવા એમાં એટલું પ્રદુષણ થાય છે પછી આપડે લાવીએ કાઢીને એ એ પાછું યુઝ કરી એટલે એની પ્રોસેસ કરવા બ અઘરું છે એની કરતા આ એનર્જી યુઝ કરીએ ને તો વધ બેનિફિશયલ છે
હ સારું તો સાચી વાત છે તમારી
તમાર શું કેવું છે નાનજી
ના હાલ તો એ જ છે કે ભાઈ આપણે કહો છું કે આ ફેશન છે કેમકે એના ક્યા બોલતે હાલ શું ઇલેક્ટ્રિક આ પલા એટલા બધા ન યુઝ કરતા જે નોર્મલ ચાલે છે પેટ્રોલવાળી એ જ યુઝ કરે કેમ કે શું છે એના ત એમાં ઇલેક્ટ્રિક વાળલીમાં શું છે કે એમની એના સાઈઝ પણ સારી નથી અને મતલબ એમની શો ઓફ બી સારી નથી અને લોકોના દિમાગમાં શું છે કે આ સારી નહી લાગતી એટલે સ્ટેટસને અને ફેશનના કારણે હાલ પેટ્રોલ પર જ વધારે ચાલે છે મતલબ માર્કેટમાં પણ જોઈએ છે તો પેટ્રોલ પણ ચાલે છે
એટલે રેન્ છે એની રેન્જ ઓછી આવે છે તમારે કેવાનું છે અને થોડી ઘ એ નથી સરું સ્ટચર
ટસાને જે થોટ છે ને આ બધામાં મતલબ એ વિચારતા નહીં કે એના પેટ્રોલ હાલા મગું છે અને મંગાઈ વધારે છે તો આપણે આ ના યુઝ કરીને પછી ઇલેક્ટ્રિક કરીએ
કરીએ એવું નહી કરીએ પણ
હા હાલ એજ છે એજ દિક્કત છે હાલ પણ
અમારે આ સેટ્ટ હજી ઘણી બધી કેવાય કેમ ત્રીસ ટકા જેવું પબ્લિક. યુઝ કરવા માંડ્યું છે. ઇલેક્ટ્રિક કાર અને બાઈક ને ઈવીમાં ઘણું બધું છે કે ફોર વ્હીલર ઓછી છે.
અચ્છા ના અમારે આટલે પાલનપુરમાં તો કોઈ. મતલબ કોઈના દિમાગમાં આવું આવતું જ નથી કે એને ઇલેક્ટ્રિકમાં જઈએ બધાને જે પણ જો ખબર નહીં અગર એ બીજા દિવસે અગર પેટ્રોલ એટલો મગો થાય છે ને એ તે પ ત્યારે પણ ના સુધરે એ જ યુઝ કરે જે કહું તો અમારા આટલે પાલનપુરમાં તો આવું ચાલે છે હાલ
સમજી ગયો અમારે તને ઘણું બધું એ બેનિફિશિયલ બધા યુઝ કરે છે એ મટલે હવે
આવું કરવું જોઈએ કે વિચારવું જોઈએ ભલે મંગાઈ બડીી ગઈ તો શું થયું હાલ હલાયું હતું ને વચમાં કે મેં એના પેટ્રોલ વધવાનો છે તો બધા એને પેટ્રોલ લેવા જતા જતા રહેતા હતા હા પેટ્રોલ પં્પમાં લાઈન એનો લઇનો નને ડબ્બા લઈને ના બાોટલ લઈને મતલબ પેટ્રોલ હાર્મફુલ પણ એજ એજ રહ્યું ને જો પણ કહ રાત્રે રાત્રે આ રખડ રખડે છે ને મતલબ બે કોઈ કામ નહી હોવે આ પાંચ મિનિટ નો રસ્તો પેદલ ના જાય. કેમાં પણ? ના જઈએ અને ક્યાં બોલતે ગાડી લઈને બસ જાઓ જાાવ કરીએ તો આ તો પેટ્રોલ બગાડવું જ કહીય. કેહેવાય નને.
વેસ્ટ જ થાય પેટ્રોલ તો બરાબર વાત જ છે ને.
સ્ટેજ વેસ્ટેજ. બહ છે આટ એલે એટલે આપણ ઈન્ડિયા આટલું ડેવલોપ નહી કરતો. ને તો બીજા કન્ટ્રીમાં જોવઓ યુ એસ આ. હા યુએસ આ અમેરિકા સાઈડ જોઓ એટલો ડેવલોપ. કર્યું હાલ આપણી જે ઈકોનોમિક હતી ને એ થર્ડ થર્ડ એના યુનિટમાં હતી. પણ હાલ જે કોરોના પછી જોઈએ છે ને હાલ એ પણ. મતલબ ક્યાં બધતે ઘટી ગઈ છે હાલ ફિફ્થ યુનિટમાં આવ્યો છે હાલ અમારો ઇન્ડિયા. નકરતો હાલ કમ્પેરિઝન હતો ઓસ્ટ્રેલિયા અને યુકેના કમ્પેરિઝનમાં.
હા.
લોકો લોકોના દિવસ. અને એક તો મોદી, મોદી એટલો ખરાબ છે, એટલો ખરાબ છે, ને બીજાના શહેરમાં જઈને બીજાના કન્ટ્રીમાં જઈને કહે છે કે અમારી તો એના ઈન્ડિયામાં આ નથી, આ નથી એ કેમ કે મોદીને ખબર જ નથી ઇંગ્લિશ શું થાય છે એમને જે સામેવાળો જે ઓસ્ટ્રેલિયાનો જે હતો ને સીએમ એ કેતો કે એના ક્યા બોલતે આ સીએમ કહેતો કે એના આપણો ક્યા બોલતા ઇંગ્લિશમાં કહેતો કે મારી, મારી જે કન્ટ્રીમાં ને આટલું ડેવલોપ છે તમારી કન્ટ્રીમાં આ નથી તો કેમ અમારે મોદી, મોદી સાહેબને ખબર નથી કે આ ઇંગ્લિશમાં આ કહે છે મેં જે મેં સોશિયલ મીડિયામાં જે આ મ વાંચ્યું ને તો કેમ કે મને લાગ્યું કે આ આપણું સીએમ શું બોલે છે એમના સામે અમારું પ્રાાઈમ મિનિસ્ટર શું બોલે છે એમના સામને એ કેહે છે કે ઇંગ્લિશ માં જ કે છે કેમ કેને એમને ખબર નથી અને એ હસે છે અને એ કહે છે કે એને હા મારી, મારી કન્ટ્રીમાં આવુ નથી ના એમને લાગ્યો કેને મોદી સાહેબ ને લાગ્યું કે એ કહે છે કે તમારી કન્ટ્રીમાં પણ આટલું છે અને એ કહે છે એ અમારી કન્ટ્રી ના મજાક ઉડાવે છે અને એ સીએમ પણ આ કહે છે અમારું પીએમ જે મહેનાહે મોદી સાહેબ છે એ પણ કહે છે હા, હામારી કન્ટ્રીમાં આ નથી એમને આજ ખબર નથી
થાય એટલે એ જોઈએ કે કોમ્યુનિકેશન નો થોડો ઘણો ઈસ્યુ હોય શકે બરાબર વાત છે પણ આપડે મેન વાત તો એ છે કે તો જે મેનેજમેન્ટ કહેવાય કે આપડે સરકાર કરે છે એની કરતા પણ વધારે ત્યાં પબ્લિકને જે કહેવાયને સેલ્ફ ડિસિપ્લિન સેલ્ફ ઈથીક્સએ આપડે વધારે હોવો જોઈએ પોતાની રીતે સુધરે ને તો વધારે ફાયદો થાશે એ રીતે
હાલ સોશિયલ મીડિયામાં આ પણ તો આવે છે ને કે જે રેન્ચો છે, રેન્ચો દાસ ચાચડ જે એ છે તો એ મતલબ હા સ્ટઇક ઉપર છો વીજ દાડાાથી એક કોઈ કશું ના ખાધું છે એમને ત્યારે સેવ સા સેવન પોઈન્ટ ફાઇવ કેજી એમનો વેટ ડેલી ઉતરે છે પછી, એ એમને જોઈને આ આપણી ગવર્મેન્ટ આ બધી નહી ચેન્જ થતી તો પછી શું કેવું લેવું? લોકોને તો
બરાબર છે, તો
મોદી, મોદી એ પહેલે બેહીને બસ જલસા કરે છે, આરામ કરે છે કન્ટ્રીમાં જઈને એ જોઈ જોય તો સરરી કે આ શું ચાલે છે. આપણા કન્ટ્રીમાં આપ આપણી દેશમાં શું ચાલે છે હાલ
હમ, એને એમાં એવું છે તમે પબ્લિક, પબ્લિક બધી એછી પબ્લિક એક સાથે વિરોધ કરે ને તો જ બધું થાય, બાકી એક જણા બળ કરે નતાની પેલા રણછોડ દાસ, રણછોડ દાસ પેલા પણ એક વ્યક્તિ આ એની પણ વાત
એમના પહેલા પણ એમના પહેલાં પણ એક મને એટલો ખબર નહીં પણ હા મેં જોયું છે સોશિયલ મીડિયામાં કે એમના પહેલા પણ એક હતો ઓલ્ડ હતો એ બહુ એ એમને કર્યો હતો, પછી એ કરી કરીને એમ. એમને મતલબ કોઈ પણ કોઈને એ મતલબ ચેન્જ નહીં કર્યો. કન્ટ્રીને આપણી કન્ટ્રીને કોઈ પણ ઈકોનોમિક નહી કરી. પછી તો એ એમની ડેથ થઈ ગઈ હવે
હા.
એ પણ સ્ટાઇક પર હતો.
સ્ટ્રાઈક ઉપર હતા ને કોઈ કોઈ એટલે કે ચેકઅપ કર્યુ, રિવ્યુ ન કર્યુ કોઈ એનું અને એમને એમ એનું મોત થયું એમ.
હમ. પણ એ બહુ જ ઓલ્ડ હતા બહુ જ ઓલ્ડ હતા એ.
તો એમ કેવાય કે સ્ટ્રાઈક તો કરી દેશ માટે જે છે.
હા, જે પણ એ અવાજ તો ઉઠાવે છે ને બધા બીજા નહી ઉઠાવતા. એમના આમાં તો હિંમત છે ને પછી પણ લોકો કહે છે કે એને આ તો શું છે? આ તો દેખાવો છે. આ આમાં માટે આ કરો છો ને આ બધું કરો છો તમે?
હ, મેન વાત જે તમે કેમ કરો છો? સપોર્ટ કઈ રીતે કરો છો? જેટલો વધારે સપોર્ટ કરશો. તો અવાજ ન ભાર પડે ને તો સરકાર આગળ જાય સરખી રીતેે.
હાલ કોઈને પણ કોઈના પડી નથી. જે કરે છે ને એમના માટે બહુ મોટી વાત છે. એમને નાકી કેવાનું ના નાકી એવું કરવાનું એમને નેચેની કરવાનું એમને ઉપરથી ઉપર કરવાનું, એમને પણ હિંમત આવે. હાલ જે રણઝોડને કેટલા નેચે કરે છે. ઘરે ફિફ્ટી પરસેન્ટ લોકો. ઉપર પણ કરે છે કે તમે જે કરો છો એ સારું કે અને બીજા લોકો શું કેહે છે. તો જો દેખાવું છે આ તો બસ એના કહે બલતે પોતાના બાળકો માટે પણ કર્યા અને પછી. એના અમારા બાળકો માટે સોચે છે. આ થોડી અમારા, અમારા બાળકો એમના એમના જે બાળકો છે?
હમ. ની વાત તો છે બરાબર છે. કઈ નઈ પણ અવે તો જે છે. અત્યારે તો ચાલે છે જેટલો બધો કેમ થાય છે.
કહીયા બો બોલવા આપણે થોડી કોઈ વાત સાંભળે એ તો
સાંભળે છે. મેન વાત છે, આમ ઇન્સાનની ઓળખ એમ ક્યાં કઈ ચાલે છે.
હાલ, ગવર્મેન્ટને ચેન્જ થવું પડશે જ. જે પણ કહો કેમ કે અગર આ ચાલતું રહ્યું ને તો આપણી એક વાર તો આ સિટી અને જે આ સિટી સ્ટેટ કન્ટ્રી જે પણ છે ને બધી ડિ ડ્રો થઈ જાય. આ સાચી વાત છે. બે હજાર પીસમાં આપણી કન્ટન્ટ્રી અગર આ રીતે તો આપણી કન્ટ્રી ડિસ્ટ્રોય થઈ જાય આ સાચી વાત છે.
હમ એ વાત તો છે દેશનો વિકાસ માટે બધાનો સપોર્ટ જોઈએ તો સર.
સપોર્ટ જોઈએ બધા બધાને.
એક સાથે ચા રોજ તે થાય બાકી તો ન થાય ને એ રીતે છે.
આટલે જો તો મોદી અલગ છે. પેલે જઓ તો એના એ બીજા સીએમ અલગો છે એ બીજાને જો. તો બસ એક એકબીજાને એને બસ કેસ કરવામાં.
એમાં એમાં રચ્યા પચ્યા છે ઉતારી પડવા રી.
એ નહી ખબર પડતી કે લોકોને કેટલી પ્રોબ્લેમો થાય છે હાલ.
એ તો ક્યાં જોય તો અત્યારે ક્યાંનો ક્યાં આપડો દેશ હોય કે નહી પ્રોબ્લેમ જોવા જઈએ તો. પણ એ બસ એના મોત ચોક ને એને જે કરવું છે એ પ્રમાણે ઘેરે રાખે છે ધીમે ધીમે ધીમે ધીમે.
એ છે મેં કાલે નોવેલમાં વાંચ્યું હું શું ન નોવેલો વાંચું છું. તો મેં કાલે નોવલમાં વાંચ્યું કે જે મોદીના પહેલા આપણા સીએમ હતા ને. પીએમ પીએમ હતા તો એ એઇટલા સારાઇટ. એટલા સારા હતા કેમ કે મતલબું. અ કપિલ શર્મા શો માં નહીં આવતું. કે એને ક્યાવા બોલતે પેલા સરદાર ને એને ક બોલ જે જે હાલ છે. તો એ સરદારને હટાવી દીધું એમની કુર્સી છીની લીધી તો આજ મોદી. મોદી મોદી મોદી સાહેબને કર્યો હતો કે. કે જે પ પહેલા આપણા પીએમ હતા હતા ને એ એરટેલ આ સારા ત. ઇટલી કન્ટ્રી ડેવલોપ કરી હતી ને. કે અગર હાલ એજ એજ હતા એજ છે ને. તો અગર એ હતા ને તો અ. આપણી કન્ટ્રી મતલબ ઓસ્ટ્રેલિયાના જેમ ટાર્ગેટમાં હશે. પણ એ હાલ શું જે મોદી આવી ગયો હતો એટલે. એ અમારી કન્ટ્રી એક બીજી પણ ઘટી જાય છે હવે.
હમ્મ મોહમ્ બદચ કેવા નામ હત યા નામ યાદ મન નથી. મા ઉપરથી ત નામ હતું સરદાર. હતા તમે કીધું એ પ્રમાણે કોંગ્રેસ માંથી હતા એ.
હા એ હા હા હા હા હા. એ કોંગ્રેસમાં હતા પ પહેલા તો આ બધીથી જ નહી ને બીજેપી શું હતી પહેલા તો એકજ. એકજ હતી હા પાાર્ટી એકજ હતી. આ અલગ અલગ તો હતીજ નહી.
હતી જ નહી એ તો સાચી વાત છે. પચે એવો હવે આપડે કઈ એ બીજો ટોપિક આયવો કરીએ કાઈ.
ભાઈ મતલબ એ તો રાજ કરે છે પણ જે દુઃખી કરે છે ને લોકો. કોને એ મારાથી પૂછું એ. લોકોથી પૂછો બહુજ દુખી છે બહુજ દુઃખી છે આનાથી તો.
તો છે થોડો ઘણો એ ત્રાસ વધારે પડતો હોય છે પણ એમાં એવું છે કે સરખો વિરોધ. પ્રદર્શન ન થાય ને તો એ ન ચાલી શકે. વિરોધ સરર્કિટ જતો હોય તો ડિમાન્ડ ઉપર બીજા કોઈ બીજી પાર્ટી ની આવી શકે અત્યારે વન સાઈડ બધું ચાલે છે એ પ્રમાણે.
હાલ એ સાયન્ટિસ્ટ ને કોલ કરે છે હાલ મતલબ કાલે એના વિક્રમ વન. લ લોન્ચ કર્યો ને હા તો. હાલ એ સાયન્ટિસ્ટને કોલ કરે છે કે હને ખ્યા થેન્કયુ સો મચ. કી તમે હેના મારી કંન્ટ્રીને આટલું